બોલે છે
બસ શાંતિ તમારે કેવું ચાલે બેન
બસ સાંજે ઘણા દિવસે યાદ કઈરા આજે તો?
હજે કીધું યાદ કરીએ બેનની મુલાકાત લઈએ એટલે કીધું ફોન કરે.
ના ના સારું કેહેવાય ઘણા દિવસે યાદ કર્યા મને બહુ ખુશી થઈ કે તમે આજે યાદ કેરા, કેવું ચાલે છે બીજું?
બસ મોજ તમારે કેવું ચાલે ઘરે ?
બસ એક એકદમ શાંતિ ચાલે છે વિશે બધાને ઘરે કહેવાય છે બધા મજામાં છે?
બસ શાંતિ બધાય મજામાં, તમારે કેવું છે?
બસ એકદમ મજામાં છે.
એવું બોલો બોલો બીજું નવાઈલ માં.
કઈ નઈ નવા જો આ હમણાં દાદી ગામડે થી આવ્યા છીએ. તો બધા સાથે બેસીને હસી મજાક કરતા હોઈએ છે ને તમને તો ખબર જ છે કે ઘડિયાની વાતો કેટલી સરસ મજાની હોય.
હા.
તો એ બસ કઢ્યાની વાતો સાંભળી ને બધો આનંદ માણીએે છીએ.
હા એમને વાતો સાંભળવાની બહુ મજા આવે.
હા બહુ મજા આવે છે.
ક્યારે આઇવા દાદી?
હ દાદી ની આયવાનોજે બે દિવસ જેવું થયું છે. પપ્પા હમણાં
લેવા આવું છે?
અનેરે દાદી બધા ને બહુ યાદ કરે છે તમે એક દિવસ દાદી ને મળવા આવો કાકા ને કાકી કેને બધાને લઈને મળવા આવજો. દાદી તમે બધા જે સાથે રતા હતાા એને બધી બહુ વાતો કરીને યાદ
હા અમીન દાદી અમીન દાદી ની તો પેલા બહ જ સાથે રેતા.
હા એટલે દા દી ગામડે શું અત્યારે એકલા હતા. તમને કેમ ઉધરસ આવે છે? તબિયત બગડી ગઈ છે?
હા મારી તબયત વાતાવરણમાં થોડો ભીનો છે ને વરસાદ ન વાતાવરણ છે એટલે ઉધરસ એવું થઈ ગયું છે.
દવા લેજો કારણ કે હમણાં બે ઋતુ છે તો તમને થોડીકમ કે તફલીક પડશે એની કરતા દવા ચાલુ રાખ
હા દવા ચાલુ જ છે મારે.
હમ હા.
દાદી દાદી મને કેજો ત ફોન આવ્યો હતો .
અરે ચોક્કસ ચોક્કસ જો દાદી અત્યારે છે નહી ને જો તમારી વાત જ કરાવી દેત તમને બહુ યાદ કરે છે અને કેતા હતા કે મને ત્યાં લઈ જાાવ એમ પણ પછી અમે વિચાર્યું કે હમણાં વરસાદ ચાલુ છે ને તો શું કે ઘરડા માણસ છે એટલે બીમાર બહુ જલ્દી પડી જાય. એટલે હું કીધું કાઈ વાંધો નહી હું એમને ફોન કરીશ ને એમને ઘરે મળવા બોલાવીશ. તો એટલામાં જ તમારો ફોન આવી ગયો.
હા દાદી દાદીની વાતો બઉ બઉ વાતો કરતા છેને દાદીમાં તો.
અરે દાદી કેટલી સરસ મજાની વાતો કરે ને એવી ગામડાના જીવન વિશે જ જણાવેને આપણને કે આપણને ઘડી કે એમ થાય કે આપણે આ સીટી કરતા કે ગામડાનું જીવન એટલું સુખ શાંત તિ વાળું છે. ભલે તેમ કે આટલી શહેર છે એટલી સુવિધાઓ નથી મતલબમાં આટલા બધી એમ કે રોડ રસ્તા ને એવું ગામડે સારું ના હોય પણ જે જીવન હકીકત માં હોવું જોઈએ ને એ હકીકતમાં આપણને ગામડામાં જ સેવવાની મજા આવે.
હા એમની વડીલોની જૂની વાતો છે ને સાંભળવાની મજાજ આવે જૂની વાતો જૂના ઇતિહાસો જુની સંસ્કૃતિઓ એની જે વાતો કરે ને તો આપડને એમ જ થાય કે આખો દિવસને આખી રાતો સાંભળ્યા જ કરે. હા સાચી વાત. એ દાદી દાદી માંની જૂની વાતો બધી હાભળવાની બહુ મજા આવે. તમારે દાદી માં ઘણી વાતો કરતા હશે. ના તમારો અવાજ નથી આવતો હલો. હલો હલો.